હા જય શ્રી કૃષ્ણ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
હા મારે બી બધા સારા છે
સ્લીમ દેખાવા માંડ્યા છો શું કરો છો તમે આવું
થેન્કયુ આ કંઈ નહીં બસ હમણાં થોડું ફિટનેસ પર ધ્યાન આપું છું યોગા યોગા કરવા જાઉં છું થોડું વોક કરું છું
હમ્મ હ
હા અચ્છા એટલે તમને ફરક લાગે છે
અરે મસ્ત બોડી દેખાય છે તમારું બોહ જ સરસ મે જોયું મેં કીધું આ મેડમે કઈક કર્યું લાગે છે ફિટનેસ લીધું લાગે છે હાથમાં મેું થોડીક અમને ટ્રીટ આપો એટ અમે ફોલો કરી તમારી એડવાઈસ આપો અમને
ચોક્કસ ચોક્કસ એટલે જ મેં તમને કોલ કરવાની જ હતી મેં જ્યાં હું યોગા ક્લાસ જાઉં છું ને તો ત્યાં બહુ સરસ શીખવાડે છે અને આપણે તો આપણી ફિટનેસ પર ધ્યાન આપવું જ પડે છે કેમકે મતલબ કેટલી હમણાં તો જાત જાતની બીમારીઓ થાય છે એટલે આપણે જો સ્વસ્થ રહીશું તો આપણે આપણા ઘર તો પરિવાર ને હજુ સારી રીતે સાચવી શકશુ
સાચી વાત છે તમારી બરાબર છે શું કરો છો યોગામાં તમે કઈ રીતે મેન્ટેન કરો છો બોડીને.
યોગા જાઉં છું પછી સાંજે હું થોડું અડધો કલાકનું વોક પણ લઈ લઉં છું અને થોડું ખાવા પીવામાં પણ ધ્યાન રાખો છું અને ત્યાં યોગા ક્લાસમાં માં હા એટલે. ખાવા પીવાનું તો ધ્યાન રાખવું જ પડે આપણે એકલી કસરત કરવાથી તો શરીર ના જ ઉતરે.
હમ્મ એ વાત સો ટકાની સાચી વાત છે.
ત્યાં યોગામાં પણ અમને બહુ અલગ અલગ જાતના બધા આસનો શીખવાડે છે અલગ અલગ મુદ્રાઓ શીખવાડે છે અને સૂર્યનમસ્કાર આખા પલા શું કહેવાય મંત્રો ઉચ્ચારણ સાથે અમને સૂર્ય નમસ્કાર કરાવે છે. તો એ ભોજ હા અને મને તમને ખબર પહેલાં મને ઘૂંઠનાનો અને એટલો બધો દુખાવો થતો હતો હવે તો મને બિલકુલ દુખાવો નથી યોગા જ્યારથી હું યોગા કરું છું ને તો મને મારી શરીરની ઘણી બધી તકલીફો પણ દૂર થઈ ગઈ છે.
બઉુ સરસ કેવાય લો આટલું બધું મેન્ટન કર્યું ને આટલું બધું વેટ ઉતાર્યું બઉુ સારું કેહેવા અમે થોડુંક લસી હાલો ચલો મુદ્રાઓમાં સૂર્ય નમસ્કાર તો શું કેવાય બેસ્ટ છે જેટલું કરો એટલું ઓછું છે એમાં બધી એસરસાઝ બધા યોગા બધું સૂર્ય નમસ્ કારમાં આવી જાય છે.
સાચી વાત છે તમે સૂર્ય નમસ્કારના જે બાર અભ્યાસ છે તે તમે એ તો તમે કરતાં કરતાં પ્રેક્ટિસમાં આવે તમે અડધો કલાક પણ કરી લો ને તો તમારી કેટલી ચારસો જેટલી કેલેરી એમાં જ તમારી બર્ન થઈ જાય છે.
યોગા નથી જતી યોગા એ અમારી સોસાયટી માં કરાવે જ છે અહં ફિટને અ ક્લાસ છે અં ફ્રી માં જ ક્લાસ કરાવે છે પણ યોગામાં જવાનો ટાઈમ નથી મળતો. જીમ જાઉં છું જીમમાં જઈને હું ટ્રેડમિલ કરું છું. ડમ્બલ કરું છું સાકલિંગ કરું છું બીજા બધા છે બેક પેન ના છે વા પછી હેન્ડ લેગ્સ ને બધી અલગ અલગ કસરો તો આવે એ છે અને સૂર્ય નમસ્કાર તો કરું છું ડેલી.
તેસ પર તમે યોગા જાઓ. કે જીમ જાઓ કંઈ પણ કરો પણ આપણે ડેલીની આપણી કસરત તો થવી જ જોઈએ.
થવી જ જોઈએ સાચી વાત છે આપડા બોડીમાં થોડુંક. ફેર દેખાય ભલે આપણું બોડી વેઇટ ઉતરે નહીં પણ આપડ એકદમ શરીર આમ સારું લાગે હળવું હળવું લાગે આપણું શરીર કસરત કરી યોગા કરીને તો આપણું માઈન્ડ ફ્રેશ રહે આમ એકદમ તાજગી તાજગી લાગે એમ કે ના ના મજા. એવું છે થોડાક શરૂઆતમાં થોડું અઘરું લાગે.
પહેલા મને એવું જ હતું તો હું થોડી મોડી પણ ઉઠતી હતી પણ જ્યારથી મેં અમારા જીવનશૈલીમાં થોડા બદલાવ કર રહ્યા છે યોગા ચાલુ કરી તો સવારમાં વહેલી ઉઠી જાઉં છું તો પણ મને આખો દિવસ હું એટલી એક્ટિવ રહું છું જરાક પણ થાક નથી લાગતો અને. એટલું આ મન પણ ખુશ ખુશ રહે છે પહેલાં તો આમ લેઝી જેવું લાગતું કંટાળો આવતો પણ મેં હવે આ યોગાને બધું કરું છું ને એનાથી મને ઘણું સારું લાગે છે. પેલા મને. તો માઇગ્રેનોને બહુ જ મતલબ પ્રોબ્લમ હતો પણ હું જ્યારે. થી મને બ્રાહ્મણી પ્રાણાયામ એને બધા પ્રાણાયામ કરું છું ને ઉજ્જૈ પ્રાણાયામ બ્રાહ્મણી પ્રાણાયામ તો એનાથી મને માઇગ્રેનમાં પણ ઘણો રાહત છે.
બરાબર સાચી વાત મારે એવું છે હતું મારે છે ને મારું બોડી થોડું હેવી છે. હેવી ના લીધે એટલે આપડે જે શું કેહેવાય આમ્સ હોય ને એ આમ્સ નો ભાગ. થોડું વધારે છે. તો એનાથી આપડે જે હાથ ને ફેરવા જે કસરત આવે આપણા લાકડી લઈને ખબરજ લાકડી લઈને ઓ ગોલ ગોલ જો આપડે ફેરવી આ ઓ ખેલમાં શું કે સરકસ માં કરતા હોય છે ખેલૈયા હા લાકડી લઈને ફેરવી એ કસરત કરવાથી તમે જોવ ને. તો આપણે અર્મ્સ એટલા નોર્મલ થઈ ગયા એમ થાય કે ના ના. વજન જ નથી આપણા આમ્સ માં. એટલો સરસ ફાયદો થાય અને પછી નાના છોકરાઓ રીંગ ફેરીને ડાન્સ કર્યા વાળી આવે છે ખબર રીંગ નાના છોકરાઓ પેરે છે ઓલી ગોલ રાઉન્ડ વાળી નાના લેડીઝ લોકો કરતા હોય છે કમરની થાય એનાથી તો એનાથીયે કમર ની ચરબી ભી ઘ એટલી બધી ઓગળી જાય તમે દિવસ ના પચાસ વાર આમથી આમ ઘુમેડો કરો ને તો એટલી સરસ મજા આવે કે ભલે ને જીમ જાવ કે નો જાવ ઘરે બેસીને કરો ને તો વાંધો નો આવે એવી સરસ મજા આવે અને તમે ડાયટમાં શું લો છો
છે ને હમણાં ઓઇલી ફૂડને એવું બધું અવોઇડ અવોઇડ કર્યું છે એકદમ અને બહારનું નથી ખાતી અને હું છે ને સાંજે મતલબ સાત વાગા સુધી હું જમી લઉં છું એના પછી હું જમતી નથી અને મતલબ પ્રોટીન ને એવું બ તો લઉં છું જો બપોર એટલે હાવું ખાવાનું નથી છોડી દેવાનું સવારે હું મારું એ જ ગરમ પાણીમાં હનીને એ બધું નાખીને પી લઉં છું પછી હું સવારે અગિયાર એક વા આસપાસ હું ફ્રૂટ્સ ખાઈ લઉં છું પછી હું સાડા બાર એક એકની વ મારો લંચ થઈ જાય છે એમાં હું શાક શાક રોટલી દાળ ભાત અને સલાડ સલાડની ક્વન્ટિટી તે થોડી વધારે રા છું હા અને રોટલી હું એક જ લવ છું અને દાળ એક વાડકો ભરીને લઈ લઈએ છીએ પ્રોટીન માટે હા હા પછી બસ અને સાંજે જરાક ચાર પાંચ વાગત આજુબાજુ હું ગ્રીન ટી સાથે મખાના છે કે રોસ્ટેડ ચણા છે એ બધું લઈ લઉં છું અને સાત વાગે બસ ન હલકુ ડિનર કાસુ ખ લોઉ કોઈ બાર કોઈ બાર ખિચડી ખાઈ લઉ કોઈ વાર ઉપમા લઈ લો એકદમ હલકો ખોરાક લઈ લો
હા, ડાયટ પ્લાન તો જો કરવો જરૂરી જ છે, કારણ કે તમે કસરત કરો છો તો જોડે જોડે ડાયટ કરશો તો તમારું વેટ જલ્દી મેન્ટેન થશે અને આ ખાલી તમે કસરત કરીને પાછું પેટ ભરીને જમી લેશો તો એનો કોઈ મતલબ નથી તમારી ફિટનેસ રાખ
મતલબ જ નથી. હા અને ડાયટમાં તમે સાવ ભૂખારો એવું પણ નથી. તેમાં પણ તમે હેલ્ધી ઓપ્શન પેટ ભરીને ખાઈ શકો છો, સારા અને હેલ્ધી હોય. અને એ અઠવાડિયામાં એકાદ વાર મન થઇ જાય તો સીટ ડે કરી લઈએ છે.
ના એતો એ તો બેન રેવાનું જ. કારણ કે લેડીસ નુ મન કાઈ પણ વસ્તુ જોવે એટલે તરત જ થઈ જાય. ભલે ને વર્ષો જૂની ડાયટ ચાલુ હોય, પાણીપુરી ની લારી જોવે, એટલે આહા વીસ રૂપિયાને ખાવામાં શું છે? ભલેને
પણ આપણે ખાઈ જ લે
ખાઈ જ લેતા હોય છે. ના ના સાચી વાત છે. પણ જો ડાયટ પ્લાન કરશો ને, તો તમારું બોડી બી મેન્ટેન રહેશે. તે અને તમારા માટે બી બેસ્ટ જ રહેશે. કારણ કે તમે બહાર નું જંક ફૂડ અવોઈડ કરશો. તો તમારું વેઇટ જલ્દી ઉતરશે અને મેન
ના ના બસ હવે આ વેટ મારે તમે મને એટલું સરસ કોમ્પ્લિમેન્ટ આપ્યું છે સ્ટાર્ટિંગમાં જ કે, બહુ સ્લીમ દેખાવો છો એટલે હવે આ મને મેન્ટેન રાખવું જ
રાખવ જ પડે. ના ના સાચો હું એ તમારે બધું ફોલો કરીને રાખવાની જ છું. હંય જો તમે જે ડાયટ પ્લાન કીધું, એ બધું સામેલ કરવાની. છુ. પણ આપડે શું ઘરનું કામ ને એટલું બધું હોય ને તો નથી ભૂખ્યું બહુ નથી રેવાતુ અને આવું બધું ખાવાનું જલ્દી બનાવવાનું, આ બધું સલાડ કરવા. બ ટાઈમ નથી રહેેતો. પણ શરીર માટે, આપણા ફિટનેસ માટે, આપડું થોડું ઘણું
હા આપણે લેડીસને એવું જ ને કે, આપણે આપણા પર જ ધ્યાન નથી આપ અને હું તમને કહું ને, મને યોગા થી એટલા બધા ફાયદાઓ થયા છે. મને મારા ઘૂંઠણનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. માઇગ્રેનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. અને અમને છે ને હવે, અમને જલનીતિ કરતાં પણ શીખવાડે છે. જલનીતિ, સૂત્ર નીતિ
હા હા પ્રાણાયામ વરાયામ બધા થાયને?
હા અને એટલા બધા બધા એક્યુપ્રેશનના પોઈન્ટ છે આપણા આપણા શરીરમાં, એક એક બીમારીના એક્યુપ્રેશરના પોઈન્ટ છે. એ બધા અમને શીખવાડ્યા છે. પછી કેટલી બધી મુદ્રાઓ છે. પ્રાણ મુદ્રા, વાયુ મુદ્રા, જલ મુદ્રા મુદ્રા કે હા હા અને એક એક મુદ્રાઓનું પણ શું કહેવાય મહત્ત્વ છે. તમે કઈ બીમારીમાં કઈ મુદ્રાઓ કરો તો તમને લાભ થાય છે. કે તમે જમ્યા પછી વજ્રાસનમાં બેસો દસ દસ મિનટ
હા બરાબર છે. અમે અહીયાં અહીંયા યોગા ક્લાસ છે. અમારે તો અહીંયા નીચે સોસાયટીમાં જ થાય છે. એટલે મારે તો અહીંયા ઉપર થી બાલ્કની માંથી હું જોઉં ને તો એ દેખાય. તો તમે માનસો નઈ અત્યારે યોગા ક્લાસમાં સિત્તેર વર્ષ ના માસી, બા બધા દાદા, બા લોકો યોગા કરે છે. બોલો અત્યારે કે તમારું શરીર અત્યારે મેન્ટેન રહેશે તો તમે હજી તમારું પણ બાકી છે આવવાનું તો કોઈની સહારા ની જરૂર નહીં પડે તમે અત્યારથી તમારું બોડી સાચવો તમારું આગળ જતા તમને લાકડી નો સહારો લેવો ના પડે
બિલકુલ અને યોગામાં શું છે, તમને ધીરે ધીરે રિઝલ્ટ મળે એ પણ એમાં શું થાય તમને ધીરે ધીરે ભલે રિઝલ્ટ મળે પણ એ તમારી જે બીમારીઓને પણ જળમૂળથી
કાઢી નાખે સાચી વાત છે તમે માઇગ્રેન નું કીધું ને મને બઉુ પ્રાઉડ ફીલ કે તમારું ગ માઇગ્રેન જેવી તો કેટલી મોટી બીમારી છે બાપા એનું તો કોઈ સોલ્યુશન જ નથી
હું બહાર જાઉં ને એટલે મને માથા પણ હું બ્રાહ્મણી પ્રાણાયામને બધું ડેલી હું કરું છું ને તો મને ઘણી રાહત થઈ છે માઇગ્રેન્
તો પછી કેટલો ફાયદો થાય એલે બધા પ્રાણાયામ કરવાથી ને બધું કરવાથી આપણને મટી જ જાય એનું કઈ નુકસાન નો થાય કરવાથી
તમ થાઈરોઇડ માટે પણ એટલા કેટલા બધા આસનો છે એમાંથી તમારો થાઈરોઈડ પણ ધીરે ધીરે તમને મતલબ ગોળીઓ તો લેવી જ પડે પણ ધીરે ધીરે ઘણો કંટ્રોલ આવી જાય છે
સાચી વાત છે થાયરોડ ના કેસ કેટલા વધયા છે તમે જોવો તો સૂકો થાયરોઈડ ને જાડો થાયરોડ ને ઓહો એવું છે હ હ
ને હાઇપોથાઈરોઈડ છે એટલે વજન મતલબ વધી જાય છે મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે એટલેયે હા એટલે યોગા કરવાથી પણ મ મ ઘણો બધો ફાયદો થાય છે
ના ના તોય આપણું જો આપણું બોડી આપણા હાથમાં છે આપડે સાચવવાનું છે કોઈ સાચવવા આવશે નહી બધા સલાહ સૂચન દેશે આમ કરો આમ કરો પણ ધ્યાન તો આપડે જ રાખવાનું છે
એટલે હું પણ હમણાં સર્ટિફાાઈડ યોગા ટીચરનો એક કોર્સ કરું છું કે જે બસ એ બસ એક કોર્સ પૂરો થઈ જાય ને એટલે હું પણ એક સર્ટિફાઈડ યોગા ટ્રેનર થઈ જઈશ. એટ પછી હું પણ બધાને યોગા શીખવાડીશ. તો આવજો તમે મારા
બરાબર જો ને બસ જુઓ બધા સારા
આ હા, સારું હ ને ચલો તો મળીએ. પછી આવું જ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.